વાય, વા
હન, અને પેલા કર્યો ત્યાર તો ની જાયગો. પણ બીજી વાર કર્યો તય ઈમ કેય કે આના હા મને એવું લાગે ને કે એક દિવસ પછી, ને તુ વધારે જન ને કોલ કર લાગે ન તો
અહી, ઉબ્રણી ઇસ્મે મે બાત નઈ કરને, કા ઉસકે બારે મે.
અરે, હા હા, હા હા અરે હા, મે એમ ક્યુ કે પેલી નિમલી તા બી એ મા, લાગી ગઈ.
એવું કે ચલ હારવાની. ઓય તેજસ્વીની લોકોને બોલાવને કૉલેજમા, એ તેજ ને, નિસ્ઠાને, આઈથીંક ને પિંકીને ત્રણ જનને
નબર, આવલો એટલે
આ ખબર
કેમ બોલાવેલા.
એટલે, બે પેલી તો
અચ્છા ભણાવા માટે, ભણાવા માટે
હમ. બિંદુબેનને ફોન આલો એન કઈ અમના સ્વિચ બંધ કર દે
બણ
ભણવા, તો જોઈ. હન
ભણાવા, હારુ
આ
હોને. પેલો કોમલ ના જાવ
હા
હમમ
મેગરું હારુ અરી જા મેગે પિગે કે ના ની બદરા ખબર પડી જહે. એમ તો પિંકી ને તો આવડી ગેયલુ કઈ ની એમ તો. પણ તેજસ્વી ની લોક નું તો મન ની ખબર હ.
નિમ્મી ને બી બરાબર આવડે, ત્તેજસ્વીનું બરાબર નથી.
પપ્પા એવુ સ્વીચ બંધ કયરી કે નઈ હમમ લાઈટ ની.
એટલે બોલી જેવી જાય. જો જે તેજસ્વીની ભણાવે ને તો બોલી જ જેવી જાય એમ કેવ.
પડે. હાચી જ વાત કેમ મે ચાવી કે રહે ન.
શું કે? ઓય તેજસ્વીની નું ફિક્સ થઈ ગેલુ. કોઈ છોકરો તેજસ્વીની નું ફિક્સ થઇ ગેલુ કે આયુષી મને કિયા કરે એમ કે એનું તો એમ થેય ગેલુ ખબર કે પેલા પોયરા હાથે આવેલી તે ઇમ કેય
ની ખબર હારા
મેકીરૂ મને કઈ ખબર ની મળે કીધ યાર. કાય એ એસટી મારા વારી છે. એ થોડી આયવી છે.
મેલ એલી અ હલી લાગતડ મને. બધા પાસ થઈ ગયા સ્તુટી પાસ પાસ થઈ ગેલી કે પેલી જાડી સ્તુતિ સ્તુતિ.
શ્રુતિ. શ્રુતિ, શ્રુતિ આહિર ની ખબર થે જ ગેલી અહે ને એનું વગ.
હમમ
પેલું હ કેટી વાડી હોલ ટિકિટ આવેલી છે તેમાં પેલી સજના ફેલ થઈ કે કાઈ?
કઈ સજના?
પેલી કાજલ ની દોસ્તાર.
ની ખબર હારા.
એ મને એના જેવો ફોટો દેખાયો, એના જેવો ફોટો દેખાયો એટલે.
ની ખબર મેં તો ની જોયું હારા. એ તો કા એટલેમ તો ફાસ્ટ થઈ જાય ને પેલી ગાડું છે ને એનું નામ સંજના.
હા હા તે જ. કાજલી દોસ્તાર યાર બે જણા છે ને એનું નામ સજના જ છે.
હમમ
અચ્છા મે તો મેં કીધું કય ની મારે બીજા. હે?
એને તો પાસે થેય ગેયલુ સેનુટ એલે એ બલી.
છે ને તો પાછી તો તેવું જ છે ને પણ હવે એ તો હવે આપડા પર દીપેન બેને ગયા. થોડી ઘણી મહેનત તો કરવા જ પડે ને એકદમ તો.
થઈ ગેલી અહે કદાચ મને ની ખબર વાચું જોત એ જ છે કેમ? એનું નામ
ડાઉનલોડ કરવા પડે હોલ ટિકિટ એ કોણ કરે ઈસ્કી તો. હવે આપડે બધું લેવા દેવા કઈ મળે ની બધી વસ્
એજ મેં તો ગ્રુપમાં જ નીકળી જવાની છે હવે પણ આપલું આપડું પેલું પેલું ને સારું આપડે સર્ટિફિકેટ ના હારુ એક દિવસ જાયે બધા થેઈને ની જો આપે તો હા.
એ તો હવે આવહે ડિગ્રી ડિગ્રી ફોર્મ તો અત્યારે ભર્યું.
ડિગ્રીનું ની. પેલું આપડે જે આપડે પેલા પૈસા ભરલાને. આપડે સર્ટિફિકેટ વાડામાં. હજાર રૂપિયા વળી. દર સાલ આપડે કરપડ બધાને, કસમથી. હા. એ પે લોકો અજી બી સરર્ટીફીકેટ ની આઈપા હોય.
હ એક વાર બો તમે લોકો ક આવા જવાનું થાય ત કલેજ બલેજ તો પૂછી મુખજે કત પછ ચાલ મેં આવા આપડે ભ જઈ એવું લાગે તો.
હ જાવ હમ્મ, અત્ર નીકળ પડે મ લમ.
અત્યારે કે ત્યારે જ જઈ આવહું. મને કે છે મે આવા કોલેજ પર.
ચલ ગામ હ.
આઈ સી લોકો બી એડ નો ફોર્મ ભર્યું દે. આયુસી, લીયા નિધીએ. મે ક મેક ભ્યુંને મને પુછ્યા ધઢૂતી શુંકની જાનું હું કરવાની. હું જાનું ટપી ટીસી કરવાની રોટી પી એચ ડી કરવાની મે કીધું
હમ.
કે તી પી એચ ડી કરવાની કે કે આયુસી મને કેય. કે એ દિમાગ હો એટલે ચાલે એમ કે, કધું ચાલે મે કધું સોના કરાવવાની કે નહી એટલે કઈ કરવા જ પડે ને જબરજસ્તી બહ કરે હે. પણ આ વસ્તુમાં બહુ પૈસા
ટલે એમને પૈસા પણ આપડા એટલા દુબઈ મહિ પેલા પહી, આપડી ઘરે પહી એટલે
તને કેમ તને એવું નહી એમાં સ્કોલરશીપ ને લાગે જન્યા કઈ પેલા થોડક લાખવા પડે એ તો.
હા સ્કોલરશીપ એમ આપડા અમને જીવાને મળે તમને વધારે મળે પણ એકટાઈમ હા
તને મૈં ત કેવને, આન હું પ્રફેસર બને તો હ ફાયદો કેવ તને, કોલેજ નો ટાઈમિંગ હોય એટલે કોલેજ પૂરતું આપણે ગાવવાનું. પ્લસ બીજું બધું બો તાયલુ નહી હોય. પછી એ આ રજા. રજા રજા મળે આપણને હોલડે હોય તે મળે, વેકેશન મળે. પગાર ભી વધારે. પ્રેશરાઇઝ બી એટલુ નહી હોય ઓછો હોય લોટ બી, એટલે પ્રોફેસર બને ટીચર કરતા તો.
એજ એટલે પણ હવે આપડે એટલું પેલું નઈ મળે એમ બીજું કઈ નઈ. મજને કેમતી બીજું કોઈ એને પહેલા જુએ જ બોલ ભાઈ હમેરા કેમ તો કંઈ વ્યસ્ત
પછી બીજા હ પી ટી સી ની કેટલે ફીઝ?
પી ડી સી માંટે ની ખબર હ ઓસી ફી હોય. ચાર થી પાંચ હજાર રૂપિયા જોઈ, એ મ એટલું કે આપણા થી ભરાય.
હમ હમ.
અને સા પાંચ પાંચ હજાર રૂપિયા એ તો બધા.
ચાલે ફરી કરી લાખે તો.
જો ના કઈટ ચોમ બીજ તો. અમુક વાર ઘેરે હરખી ખાઈને હુઇજા ની
મને બી એવું બહુ થાય.
પણ અહીંયા એ વયહા જોઈજ આપડેને તો ફરવા જો. ફરવાના ધંધા કરવાનાય કાયબી એમ કરવાના પૈસા તો જોય આપને ગમે યાર બધા બહુ માંગલા આ આવટ કરે અબે ટેબ ની એક્ઝામ મા એમતો એવું તો એ ગુજરાતી મા જ આવતા ચાલ અ હારું અમારે આજે આપડે આપડે પણ મેને સાચી વાળ તો
તો ખબર જો થોડું ઘણું આપડે પેલું રાખવા પડે પછી હિન્દીમાં એવુકો અમુક વર્ડ નુ મિનિંગ આપને ખબર નહિ પડી રહી મારો આ મે તને કેહુ ને મે આંટલા વખતથી હિદી બોલું. સંસ્કૃતટમાં ભી હા એમાં ભી અત્યારે છૂટી ગયા પ્રેક્ટિસ
હોય ને અનલા કેટલા આપલા કારવાનું હતું એમા તો ની ખબર પડ, હું કરવાનું એબી નહી ખબર પડે
ની મેથ્સ ન હતું એજે નહિ સાયન્સ બી હતું અંદર કાર્બન ડાયોક્સાઇડ ને બધા ઓપ્શન હતા વાચલાતું એ બધ સાયન્સમાં આવે પછી રીઝનિંગ હતું રીઝનિંગ હતું.
હમ્મ
એકમાં ખબર એક ક્વેશ્ચન એવો પૂછેલો હતો કે ચાર પાંચ સંખ્યા આપે બેચેલો ક્વેશ્ચનમાં ક એમાં કઈ સંખ તો એલો ક્યુશન માર્કમાં તે હતો ને તે ક્યુસ્શન તે રીઝનિંગમાં આવે એ ક્વેશ્ચન એ લો તેમાં તારે હું? પરો બે ને બે સંખ્યા વચ્ચે નો ગેપ હોય. હા એં કરેલું, મે કરીયો એટલે એમાં શું હોય એ બે સંખ્યા હોય ને આપડે જોવાનું કે સંખ્યા છે ને પેલું અ અવિભાજ્ય સંખ્યા તો નથી કે કે વ છી એનો ગુણાકાર જોવાનો કોઈ નું વર્ગમૂળ તો નથી કે સંખ્યા કા તો પછી એવું કઈ નહિ હોય ને તો જોવાનું, કે પેલી સંખ્યા માં કેટલી સંખ્યા બીજા નંબ વળી ની સંખ્યા અ કેટલા એડ કરેલા છે, પછી બીજીને તીજી વચ્ચે કેટલી સંખ્યા નો ગેપ છે. એક થી છ હતા છથી છ ની વચે છ સંખ્યા નો ગેપ હતો પછી છઠ્ઠા પછી જોવાનું કે છઠ્ઠા પછી પંદર નંબર પંદર નંબર આપ જોવાનું કે એના વચ્ચે એ કેટલા નો ગેપ છે, એવી રીતે પછી તારે છેલ્લી સંખ્યા હોધવાની હમઈજી ટ્રીક આપેલી હોય હા એટલે એટ નઈ આવડે મને ભી નહી આવડતું પણ અમે બાજુમાં ક્લા હા એતો મે સમજી ગઈ, મેં બી એવું જ કરતી એની નિયા હમ્મ મને તો આમ બાજુવાળા પેલું કરાવેલું ને એટલે મને એલું એક આવેલું આમ બહુંજ એટલું તો કઈ ન ક શકું એક આવડેલ તટો લીધી
કઈ નઈ આવેય એ એવો નહી આવડે એવો નહી આવડે. ચાલની જેવુંવું જેવ તો છે હવે ખબર નહી હું થાય તેના માટે તમું.
એન. .
ચાલ તો એવું કયું હોય તો મેં કોલ કરા ને અત્યારે તો
કરું મેં તને. હવે એક થઇ ગયું. . .